અવાજ આવી છે? ઓમ્પ્લેટ.
હા હા ઠોકત આવે છે એવાજ, બોલો શું કરો છો અતાર?
બસ અ હું જોતો તો ઓનલાઈન, મારે એક નવો ફોન લેવાનો વિચારો હતો, હું એના વિશે માહિતી જોતો તો, ને કેવો ફોન લેવો જોઈએ મારે.
હમ્મ, બરાબર, નવો મોબાઈલ લેવો છે એમ.
હા, એટલે શું છે કે, મારે ઓપોનો મોબાઈલ છે અત્યારે. ત્રણ વરસ થયા છે, હજી તો મોબાઈલ ના. પણ અને સ્ટોરેજ ને મન ઓછી પડે છે, ચોસઠ જીબી છેને એના કારણે. તો હવે એક બસો છપ્પન જીબી વાળો ફોન લઈ લઈએ ને ડાયરેક્ટ, તો પાંચેક વરસ સાત વરસ હા વાન ધો ના આવે, એ એવો ફોન લેવો છે અત્યારે હવે.
હા, એ બરાબર વાત કહિ. તમારે લગભગ બસો છપ્પન જીબી જેટલો સ્ટોરેજ વાળું હોય તો સારું રહે મોબાઈલમાં.
હા એજ ને અને પાછું મેં કેટલાક ફોન જોયા પણ ખરા જેમાં એક ફોન હતો, મારા બજેટ બજેટ કરતા એ ઓછી કિંમતમાં હતો, રિયલમી પી ફોર એસ. તો એમાં કેવું હતું કે, એ ફોન આખો કમ્પ્લેટ જ હતો, લૂક સાકર હતો, ચાર્જર અંદર આવતું હતું. એનું બેટરી બેકઅ બેટરી પણ આઠ હજાર એમ એચ હતી, બસો છપ્પન જીબી હતો, પણ હેને જે રોમ આવે ને આપડી
હા
આ રેમ, તો એ રેમ અંદર ઓછી હતી, એમાં છ જીબીજ રેમ હતી, આઠ જીબી રેમમાં નતો ફોન.
હો ના અત્યારે તો આઠ જી બી સિવાય તો લેવાય જ નહી મોબાઈલ એવું.
હા, એટલે જ ને. હવે જો અત્યારે મારે ઓમ જોવા જઈએ ને, તો મારે જે ઓપો નો મોબાઈલ છે ને, તો એમાં ચાર પ્લસ ચાર થાય છે બરોબર, તો મોબાઈલ કમ્પ્લીટ કામ આપે છે. પણ એને ચાર પ્લસ ચાર થવા માટે ને મારે ફોન નું સ્ટોરેજ હને પચાસ જીબી થી નીચ ચો હોવુ જોઈએ. અને મારું ફોન નું સ્ટોરેજ તો ચોસઠ જીબી માંથી એકસઠ જીબી આજુબાજુ હોય છે ભરેલું. એના કારણે ને મને, અ પ્લસ ચાર જીબી જે રેમ એકસ્ટ્રા મળે છે ને, એ રેમ નથી મળતી. આવાસ આવા કારણે ના કારણે નથી કરી શકતું, એનાથી મને એમ થાય છે કે, હવે આવી રીતે પ્લસ ફોર વાળું નથી લેવું, પરંતુ ડાયરેક્ટ જ જેમાં સીધી ઇનબિલ્ટ આવતી હોય ને, અલગ થી જેમ કે આમાં ચાર જીબીતો છેજ, એવી રીતે જેમાં ડાયરેક્ટ આઠ જીબી આવતી હોય ને એવો મોબાઈલ લેવો છે, એટલે એ મા તમારા મતે.
હા, એ તો તમે બરાબર વાત કરી, જો તમાર બજેટ પ્રમાણે, કેટલું તમારું બજેટ છે, જો પચીસ થી ત્રીસ હજારનું હોય. તો અત્યારે માર્કેટમાં એવા પણ નવા નવા મોબાઈલો આવ્યા છે. ઘણી બધી બ્રાન્ડેડ કંપની, નવી નવી કંપનીઓ પણ માર્કેટમાં આવે છે. આ ઇન્ફિનિક્સ ને પોકો, જોઓ તમે ગેમિંગ માટે જોઈતો હોને મોબાઈલ, તો ઇન્ફિનિક્સ અને પોક કોનો જ મોબાઈલ લેવાય, કારણ કે તેમાં એ પ્રકારનાં જે પ્રોસેસરને બધું સિસ્ટમ છે, ત્યારથી પહેલાંથી એવી આવે, કે તમે સ્પેશિયલ ગેમિંગ માટે કરી શકો. સમજ્યા ને, એ પ્રમાણે બેટરી બેકઅપ જે આવે એ. અમુકમાં કુલર ફેન વગેરે એવું પણ આવે છે બધુંય.
હા એ વાત તો બધી બરોબર તમારી. પરંતુ હે ને હવે તો મારે મેં નક્કી જ કર્યું છે. કે મારે સેમસંગ નો જ મોબાઈલ લેવો છે. કા પછી રિયલમીનો મોબાઈલ લેવો છે. કારણ કે મેં જોયું છે કે બીજી કંપનીના મોબાઈલો હોય છે ને તે વધ
હમ
વધામાં વધ લે છે સરખા એના પછી લેગ મારવાનું ને ઈ બધી પ્રોબ્લેમ વધી જાય છે. જ્યારે સેમસંગમાં એવું નથી થતું અને રિયલમીના ફોનમાં પણ એવું નથી થતું. એના કારણે અને પાછું એમાં બેટરીનો પણ કોઈ વાંધો નથી આવતો એટલે.
હમ હા એ વાત સાચી. જો ને સેમસંગમાં તો બેટરીની જે ભલે પાંચ હજાર એમ એચની જ આવતી. પરંતુ એ પાંચ હજાર એમ એચ હે તે એમાં કોઈ બેટરી ડ્રાય નથી થતી એટલે. કે કઈ નુકસાન વગેરે નથી આવતું કે જેવું કોઈ આઈફોનની બેટરીમાં આવે. આઈફોનમાં કેવું કે તમારી બેટરી હેને ડ્રાય થઈ જાય છે. અમુક સમય બાદ એને જે જેટલી બેટરી હોય ને તેનાથી ઓછી થઈ જાય છે. એવું સેમસંગમાં તો જોવા નથી મળતું. એવું રિવ્યુ પણ જોયેલુ મળેલું છે જે સેમસંગમાં. કે તમે સારા હે ને એમાં બેટરી બેકઅપ બધું સારું આવે. અંદર પ્રોસેસર વગેરે પણ તમે જે વાત કરો એ પણ સારું આવે અંદર. ગેમિંગ વગેરે એકદમ મસ્ત કરી શકો તમે. બીજું કઈ તમારે તમે કયો મોબાઈલ ચૂઝ કર્યો છે હજુ કઈ, ગેમિંગ માટે?
એટલે જો ગેમિંગ માટે લેવું જરૂરી નથી મારે મોબાઈલ. મારે તો સ્ટોરેજ મને મળે ને એવો મોબાઈલ જોઈએ છે. બાકી જે મારે અત્યારે મોબાઈલ છે ને તો એ મોબાઈલમાં બીજું કોઈ પણ એમાંથી બધું જ કાઢી નાખું ને મારો ફોન આખો રીસેટ કર દઉ. તો અંદર ખાલી પછી સામાન્ય જે જરૂરી હોય એકાદ કે બે એપ્લિકેશન જ રાખું ને તો ફોન કમ્પ્લીટ ચાલે. પણ હેને એમાં હવે એપ્લિકેશનો વધી જાય બધી. ફોનમાં અને એકે એપ્લિકેશન હું કાઢી શકતો નથી. પછી કેટલાક જરૂરી ડોક ડોક્યુમેન્ટ હોય જે મારા ફોનમાં જ રાખવા પડે. તો એવા ડોક્યુમેન્ટો પછી હું કાઢી શકતો નથી. જેના કારણે ફોનનું સ્ટોરેજ ફૂલ ને ફૂલ રહે છે. હવે હમણાં જ જે મારે ફોન આ પાછું શું થાય કે હવે આપણે ફોનને અપડેટ કરતું રહેેવું પડે બરોબર. પ્લે સ્ટોરમાં એપ્લિકેશનનો એ બધા અપડેટો આવતા હોય. નવા નવા એના કારણે હેને જો તમે અપડેટ ના કરો ને તો ફોન લેક વધારે મારે એવું મેં સાંભળ્યું છે. હવે ફોન હું અપડેટ કરું ને તો મા સ્ટોરેજ ભરાઈ જાય છે. એના કારણે હું અપડેટ નથી કરી શકતો. જો હવે અપડેટ જ ના કરું તો ફોન લેક તો થોડોક મારવાનો જ છે.
હમ હા એ પણ વાત સાચી તમારે. હમ મોબાઈલ લેવ તો મારવાનો અત્યારે એટલું તો સારું છે. કે તમારે જે કંપનીમાંથી આગળ જે તે અપડેટ તમારે આવે છે. મારા મોબાઈલમાં કેવું હતું હા બોલો.
બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે કરર હા.
આ બે મિનિટ ચાલુ રાખો. હું હલો
હા થઈ ગયો બંધ.
હા બરાબર. તો આપડે કઈ વાત ઉપર હતા આપડે? હું ભૂલી ગયો.
હતા કે આ જે હતું એમાં કઈ કંપનીનો લેવો જોઈએ, સેમસંગ નો લેવો જોઈએ કે રિયલમીનો લેવો જોઈએ. મારે તો બેમાંથી એક
હા.
કરી લેવો જોઈએ, આ તમે વાપરેલો તો તમને. ખબર હોય કે, કોઈ નજીકમાં બીજા કોઈને તો, ક સારો રહે એમ.
હા, એ તો વાત સાચી. ત્યારે જો તમે જે બંને ઓપ્શન કીધા છે. બંને એવા ઓપ્શન છે કે, જે એક પરીક્ષા ના ઓપ્શન હોય ને. એક એક્ઝામમાં એ ટાઈપ ના ઓપ્શન છે, એટલે કે તમે બંને માંથી એક પણ. સિલેક્ટ કરવા હોય તો, બંને સિલેક્ટ કરવા પડે, એ ટાઈપ નું છે, કારણ કે બંને કંપની પણ એકદમ સારી છે, રિયલમીમાં પણ બેઠ બેટરી બેકઅપ તમે જોશો, તો બેટરી બધું સારું આવે. અને એમાંથી ચાર્જિંગ હોય, ચાર્જર એ તો એટલું બધું ખતરનાક આવે, કે તમારે લગભગ અમુક મોબાઈલમાં એવું હોય કે, વીસ મિનિટમાં ફૂલ જેટલી ચાર્જિંગ થઈ જાય, તમારી મોબાઈલ અંદર એસી બોટ ના એવા-એવા, મોટા-મોટા ચાર્જર આવે છે. તેનાથી ફટાફટ તમારો મોબાઈલ ચાર્જિંગ થઈ જાય, અને સેમસંગ ની વાત કરો. તો તેમાં તો જો સેમસંગના મોબાઈલ અત્યારે એવા આવે છે, કે કંપની તને સામેથી જ ગઈ. કે અરી અપડેટ જે સિસ્ટમ અપડેટ છે, તે છ વર્ષ સુધી આવશે. એટલે કે, આગળ પણ તમારે કઈ જોવું નહી પડે, કે કોઈ અંદર કોઈ એવી કોઈ સિસ્ટમ અપડેટ આવે કે, જે તમે. તમારા મોબાઈલમાં એપ્લિકેશન કદાચ ઓપન ન થતી હોય, એ બધી કોઈ એ નહી આવે. કારણ કે કંપની જ કહે છે કે, તમે અમારો મોબાઈલ યુઝ કરો, તમે છ વર્ષ સુધી તમને. સિસ્ટમ અપડેટ આપશો. અને એવું લગભગ મે રિયલમી માં તો મને કઈ બધી નોલેજ નથી, હમ.
હા, એજ ને મેં પણ જોયું છે. અને પાછું હમણાં જ એક સેમસંગ નો મોબાઈલ નવો લોન્ચ થયો છે, એમ ફોર્ટી સેવન બરોબર. તો આ મોબાઈલ ની ખાસિયત એ છે, કે એમાં આ તમે કીધું ને એ પ્રમાણે. છ વર્ષની કંપની જ ગેરંટી આપે છે, કે તમારે છ વર્ષના અંદર સોફ્ટવેર અપડેટ. સિસ્ટમ અપડેટ ને બધું મળી રહેશે, જેના કારણે તમે. છ વર્ષ સુધી ફોન સતત અપડેટ થતો જ રહેશે, છ-છ વર્ષ. છ વર્ષ, સુધી છ વાર અપડેટ મળી શકાય. દર વર્ષે હોય તો, એ પણ આપણે જેમ જેમ ટેકનોલોજી બદલાય, એમ, એમ ફોન જો આપણો અપડેટ થતો રહે ને, તો આપણને ફ ફોનમાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં જલ્દી. અને પાછું એમાં કંક સ્નેપ ડેગન સિક્સ. સ્નપ ડ્રેગન આ સ્નપ ડ્રેગન. હા, સ્નેપ ડગન, સિક્સ અને થ્રી જનરેશન. આવું કંક પ્રોસેસર છે, અંદર.
હા, હા, બરાબર. હા, તો તે તો એકદમ સારું વાત કરો.
સ્નેપડ્રેગન થ્રી અને સિક્સ જનરેશન ઊધું થઈ ગયું. થોડું સિક્સ જનરેશન.
વાહ. હ, એ તો ગણી શકો કે, સ ડ્રેગન જે સેવનની આજુબાજુ છે. સમજાય ને, એ પ્રમાણેનું જે જનરેશન તેની. જે થર્ડ છે, એટલે બરાબર જ છે. એવું તમે મોબાઈલ આમ તો ખરીદીશ. જો અંદર જે ર સ્ટોરેજ આવે. તે બસો છપ્પન જીબી હોય, અને જે રેમ આવે એની. ગણી લો, કે આઠ-આઠ જીબી કે તેનાથી વધુ હોય તો ચાલે, પણ આઠ જીબી તો ઓછી હોવી જોઈએ. કારણ કે, તમારે જો લાંબા સમય સુધીરો મોબાઈલ યુઝ કરવાનો છે, અત્યારે તમે જે મોબાઈલ રાખો છો. તે મોબાઈલ યુઝ કરીને, તમને એવું થાય કે મારે. હજુ બે વર્ષમાં તમને એવું થાયેલું છે કે, મારે નવ મોબાઈલ લેવાની જરૂર છે. તો તને આગળ પણ એવું ના થવું જોઈએ, કે મારે હવે નવો મોબાઈલ લેવો પડશે, તેના માટે. સ્પેશલ પહેલાંથી જ જેવું આયોજન જે કરી રાખો. કે તમારે આગળ એવું પાછો નવો મોબાઈલ ન લેવો પડે એટલે જે એરો મોબાઈલ પાંચ થી છ વર્ષમાં ચાલી જાય તે ટાઈપનો મોબાઈલ હોય એટલે કે સ્ટોરેજની વગેરે જે આવે તે સારું રરેજો ને એ જે પ્રોસેસર આવે ને એ પણ તમે ચેક કરીને જ લેજો કે જેનાથી તમારે આગળ પણ કોઈ પ્રકારની તકલીફ વગેરે ના પડે આ મોબાઈલમાં
હા અને જે આ તમને મોબાઈલ કહ્યો ને તો એમાં એવું પણ આવે છે કારણ ફાઈઇવ ડી આરએક્સ આવે છે એટલે ને તમે કોઈ હાઈપર પફોર્મન્સ કે ગેમ કરતા હોય ને એ વખતે પાંચ એક્સનો એક્સ્ટ્રા તમને પ્લસ વધારો મળે રેમમાં
બરાબર એટલે પરફોર્મન્સ તેનાથી તો તો સારું રહેતું છે એકદમ
પછી ફોન ફોન કુલિંગ રાખવા માટે એમાં કક કુલિંગ સિસ્ટમ રાખવામાં આવે છે અને ઈ જે સસ્ટ મ હોય છે ને એનાથી તમે ફોન ને કંક પાંચ કે સાત દસ બે મિનિટ ગણો ને તમે બે મિનિટ ની અંદર તમે તમારા ફોનને નોર્મલ ટેમ્પરેચર ઉપર લાવ દો લાવ શકો તમે ગરમ જો ને તમારો ફોન તો હા એટલું બધું અંદર પેલું હાય પણ અને બેટરી અનેની કાંક છ હજાર એમએચ જેવી આવે છે એટલે એ પણ થોડીક એક હજાર પ્લસ છે નચ જ આવે છે એનાથી વધારે નથી આવતી તો એ છ હજાર એમ એ છે એમાં અને રેમ રેમ
તો સારી વાત છે હ
માં એવું થ અને બસો છપ્પન બાર જીબી માં જ નથી અને બસો છપન ઉદિત છે તો હવે મારે તો પણ પ્રઇઝ છે ને કારંક તેત્રીસ કે ચોત્રીસ હજાર છે એની
હમ હમ બરાબર તેત્રીસ થી ચોત્રીસ હજાર તો જો આમ તો એવું લાગે છે છે કે મોબાઈલ લેવા છે કારણ કે જેમાં જે બધી સિસ્ટમ વગેરે છે પ્રોસેસર જે તમે રેમ વાત કરી આઠ ને બસો છપન એટલે એકદ એકદમ ઇનફ જ છે એઋતો અત્યારના મોબાઈલમાં કે બીજા પણ ઘણા બધા તમે મોબાઈલ કદાચ લેશો ને જે આઈફોન તો એટલે તે પણ પાંસઠથી સિત્તેર હજારમાં જ બસ આવુંને તરે મળશે કે જેમાં આઠ જીબી હોય અને બસો છપન સ્ટોરેજ હોય પાસઠ હજાર એટલામાં જઈને એવો મોબાઈલ આવે છે પરંતુ આ સેમસંગમાં તો જોુ કે કેવું કે કંપની એ એકદમ વાયરલ છે એટલે ટેન્ડમાં પણ છે પબ્લિકનું રિવ્યુ પણ સારું છે કે તમે એવું લાગશે નહીં કેું તમે મોબાઈલ લઈને તમે કઈ નુકસાન કર્યું છે એવું પણ ઘણી બધી પબ્લિકો યુઝ કરે છે અત્યારે ના સારા સારા એવા કેમેરા પણ એને સેમસંગ ના હોય છે કે જે આઈફોન ને પણ ટક્કર મારે છે અને તમામે મોબાઈલ છો એમાંય પણ કેમેરા બધી સિસ્ટમ હાર સારી જશે એ મને લગભગ તોવું ખબર છે કારણ કે એક મિત્ર પણ કેતો હતો કે તેમાં જે વિડીયોની ક્વોલિટી આવે તમે ટુ કે ઉપર સાઈઠ એફપીએસ થી વિડીયો ઉતારી શકો એટલે એકદમ આઈફોન હા ફોર કે વિડીયો હા તો તો સૌથી સારું કો કે વિડીયો તો તો હા અને એ તો લગભગ ત્રીસ એફએસ ઉપર હશે એ
આમ પચાસ મેગાપિક્સલ નો કેમેરો મળે પછી કંક દસ મેગાપિક્સલ નો વાઇવ કેમેરો અને બે મેગાપિક શિક્ણ ન કંક આજી હતો ત્રીજો કેરો એવી રીતે ત્રણ કેમેરા આવે છે ને અને
હા, હા.
ઘણા છે જેમ કે ઘણા ફોનોમાં એવું હોય છે કે ખાલી શો ના મુૂકેલા હોય છે બાકીલા બે કેમેરા એક એક જ મેન કેમેરો આમાં એવું નથી આમાં ત્રણે ત્રણ કેમેરા યુઝેબલ છે.
હમ્મ, હમ્મ બરાબર. તો મોબાઈલ તો એકદમ સારો છે. તમારે પ્રાઇસ જો કેવું કરજો કે તમે લોકલ કોઈ પણ દુકાન હોય તે બાજુ જા અત્યારે આ જગ્યા પૂછી લેજો અને તેઓ